શું કરો પ્રતિક ભાઈ મજામાં ભઈ?
બસ એકદમ મજામાં તમે કો તમે કેવું ચાલે છે?
એકદમ જલસા બડા ભઈ. એકદમ રેડી રેડી ભઈ.
એવું છે એમ ને શું કહો પેલી હોટલ ચાલુ કરી દીધી પછી?
હઓ હોટલ ને જોને ત્યારે જો ને કલર વાળો બફોરે આવે હે
હમમ હમમ.
એટલે હમણા બપોરે જવું બપોરે તો થઇ જ જઈએ હવે આવાજ થય જ જવું હ.
એવું એમ ને કયો કલર કરાવ હો.
અત્યારે તો લાપી કરાવું. લાપી કરાય ને અસ્તર મરાઈ દઉ પછી રાખું. હઓ લાપી મારવું હું ભઈ એટલિબચોમાસું હે ને
હમ્મ હમ્મ હા ચોમાણ પણ આમ તો તમે થોડું વેલા કરાવતા નઈ પૈ ચોમાહા પૈ કરાયો હોય તમ તો. કારણ કે ભેજ ના કારણે થને લાપી ચોટશે ખરી?
ના ચો લાપીને તો વાંધો નહી આવે લાપી તો ચોટી ચાહે બરોબર.
હા, બરોબર બરોબર.
લા લાપી તો લાપી તો ચોટી જાહે પણ શું એક વાર ચેક કરવુ કે ભઈ કેટલું લીકેેજ બીકેજ તો નઈને ભેજનું ખબર પડે તો હું બીજી વખત આપડે પતરું હારું પછી કરાઈએ. કોક ડખા રય ગયા તો અને મારે થોડી ગેપ ને બેપ ને બધી પૂરવાની. મેં કીધું લાપિ કરાવી દેવ. વરસાદ નું ચો નક્કી હે ભાઈ એટલે એક દાડો આયો આયો. અજી હુધી વડી ને વરસાદ આયો નહી.
ઓહો તો તો થોડું પેલું રહેતું જ છે.
હમમ.
ભેજ નું વાતાવરણ ના કારણે થોડું પેલું રેય આમ તો ચાલે લાપી લાપી ભરાઈ ને પછી કોન્ટ્રા્સટ કલર કરાવ ડાઈ દેજો.
ના કોન્ટ્રાસટ નય કરાવતા તો લાપી ભરાય. ના એ લાપી ભરાઈ અને અ પેલું કેવાય ને અ એને ઘસાઈ અને ફક્ત પેલું કરાય દેવું હ. કલર ની એકદમ વ્હાઈટ લાપી જ રાખવાની. કલર નય કરાવવાનો અતાર.
એવું છે એમ ને તો તો ચાલે શું કો બીજું. ચાલે ચાલે અને બહાર ફરવા બરવા જવું નય હવે.
જવું હને તમે તૈયારી કરો કાલ રમેશભાઈનો ફોન આવ્યો તો ફરવા નું કેતા તા માઉન્ટ આબુ જવાનું.
બોલો બીજું.
ભાઈ બીજી શાતિ ભાઈ એકદમ જલસા.
એવુ ને.
હમમ કાલે રાઈ કેતા તા માઉન્ટ આબુ ફરવા જવાનું.
એવું છે.
હમમ. તમે જોક નઈ જતા ફરવા.
ના ના હવે જવાનું.
કઈ બાજુ?
જઈએ અંબાજી, માઉન્ટ આબુ ને એ બાજુએ
એવું એમ.
હા ગોઠવું છે હવે થોડા દિવસમાં.
એવુ એવુ એમ
બીજું શું ચાલે કેવો?
બસ આનંદ હો હાલ તો.
એવું એમ અ લેબ લેબમાં કેવું ચાલે કામકાજ.
લેબમાં ચાલી જાય.
એવું એમ અતારે તો તમારા ચોમાસામાં કોમકાજ બંધ હશે ને લેબમાં?
હા એટલે હવે હાલ થોડું રેય એવું થોડું ઓછું રેય.
હમમ.
હાલ ઓછું રે ચમાસા ના કારણે તા બધા મજૂર મજૂર સાઈડ ઉપર ઉપર હોય ના વરસાદ ના કારણે બારનું કામ થતું ના
મજૂરો તો અમારે બઉ તકલીફ પડે. મારે મારે હોટેલે મજૂર સ્પેશયલ પાટણ લાવવા પડે. કિલોમીટર પણ તમારે તો ઈ ઈમાં મજૂર ને હું લેવા દેવા.
અરે સાઈડ ઉપર પેલું કામ રોકાઈ જાય ને મજૂર ના આવે એટલે.
એવું એમને
હા એના લીધે પછી સાઈટ ચાલુ ના હોય પછી ટેસ્ટિંગ ઓછું આવે.
બરોબર બરોબર બરોબર.
તમારે શું કેય તમે લેબમાં તો કય બધા ટેસ્ટિંગ કરો.
હા બધા જ બધા જ. સિમેન્ટ, કપચી એકલો રેતી, ઇંટ.
એવું એમ અને રેટ શું ચાલે રેટ ગવર્મેન્ટ કરતી સસ્તું કે ભાઈ ગર્વમેરન્ટ તી મોઘું?
ના ના ગવર્મેન્ટ કરતા થોડા ઓછા રેટ હોય એમ
એવું એમન
હમ્મ ગવર્મેન્ટના તો બઉુ બધા રેટ હોય છે.
ગવર્મેન્ટમાં ટાઈમે ગવર્મેન્ટમાં ટાઈમે બઉ લે ને હ આ ચાલો એટલે પંદર હમ્મ એ પ્રાઈવેટમાં એક પ્રાઇવેટમાં એક વસ્તુ એ હારી. હું જ્યારે કન્સ્ટ્રક્શનનું કરતો હું પ્રાઇવેટમાં જ કરાવતો તું તો હવાર હલીને હોજ જ લતા આવતો
અને બસ શાંતિ એ હાલ તો હો
એવુ એમ ને
તમે ફરવા બરવા જો કે નહીં જતા છો
જવાનું ને ફરવા
કઈ બાજુ
હા એ વાત ના
એટલે અંબાજી સાઈડા તો તો ચોમાસું ન વરસાદ નહીં પડતો તો અંબાજી સારું કે ભાઈ દ્વારકા જવું હારુ
બ દ્વારકા જવા યે
હા
દ્વારકા ના જવાય
દ્વારકા જવા ને ભાઈ દ્વારકા તો હવતુ હરામાં હારું એ માધુપુર બીચ હ દરિયો હૈ કોતિ સોમનાથ આગઢ હૈ તોતિ થોડા આગળજી દીવ હૈ ચાલે ની
ચાલો ચાલોની
હારો
ચાલે એકદમ ચાલે સારો એવો રૂટ હ
તો પછી એ અહીંયાથી દ્વારકા જને દ્વારકાથી પછી
હમ્મ
સોમનાથ થઈ અને દીવ દીવમાં નાઈટ રોકાવ એટલે બહુ થઈ ગયું
હા નાઇટ રોકિંગ મજા જ દરિયો બરિયો એમ નાહવાની મજા આવવાતા ગરમી ના
એટલે તો ગરમી જ કેવા ચોમાસું હમ્મ હજે પબ્લિક એસી ચાલુ કરીને ઊઘે હ એટલે ચોમાસું ના આવી કહેવાય
હમ્મ એસિયો તો બધા ઘેર ધેર નઈ થઇ ગય
ભાઈ આ એના કારણે વર્તવ્ય હતો કુ ઘેર ઘેર એસી થઈ ગય એક પબ્લિક ના હવે ભાઈ મોંઘવારી જો આ દેશ માં મોંઘવારી મોંઘવારી કે મોંઘવારી નડાય તો હું એમ કહું
હને એસી જેવું વાતાવરણ ભય થઇ ગયું ને ગરમ એટલે કેવું થાય વરસાદ ને એકદમ બિલકુલ અત્યારે આમ ગરમી કેમ પડ એટલી બધી ઈસ્યુ ના કારણે કારણ કે શું થાય બધું વાતાવરણ ની અંદર ગરમી આપણને ઠંડી આવેલ અંદર પણ બહાર તો બધી ગરમી જ ફેંકવા નહી
તરાવ
એના કારણે આખું પર્યાવરણનુ ઉપર બો મોટી ઇફેક્ટ થાય એનાથી
બો એટલે બો મોટી લાગ્યા ભાઈ હમણા ફાન્સ બાન્સ અને આધા યુરોપ ઈંગ્લેન્ડમા વિઇંગ્ન્ડ તો જો ને આ રોડે એ અતડીે જો કદી ગરમી નહી પડી એ ચાલીસ ચાલીસ ડિગ્રી ગરમી પડવા માંડી છે એવું કહેવાતું એ બધું સ્વર્ગ કવાતું ઠંડક નું સ્વર્ગ
પછ તો ડાયરેક્ટ સીધી સીધી થાય ને ભાઈ સીધી કિરણો એના ઉપર પડતા હોય એટલે ગરમી ક્યાં વધારે થાય
આટલા વર્ષ સુધી એ પડવી જઈએ ને તો આટલા વરષથી પડતી જ દીનજો નથી પડતી
ના આપણા અહીયા કેવું છે, કે વરસાદ આપણા સીધા જ ત્રણસા કિરણો પણને એમને સીધા પડે આપડી બેતાલી ડિગ્રી અને એમની બેતાલીસ ડિગ્રી બંનેમાં ઘણો જમીન નંતર જમીન આસમાનન ફેર પડી જાય
હા પણ એ બાજુ બેતાડી ડિગ્રી પોકુ મોટી વાત છે ન આજુ પહોંચ્યું જ નહી મે મિનિમમ ત્રીર ડિગ્રી પહોચલું હોય આ પહેલી બેતાળી બેતાળીમાં તો હાકારમાં મ યુરોપિયન કન્ટ્રીમાં તો તો આપડે બેતાલીસ ડિગ્રી તો રાતે ચા પીવા જાય પબ્લિક
સારું એ વાત સાચી છે.
તારે બફ બફોરે પબ્લિક ચા પીતી હોયને બેતાલીસ ડિગ્રી હો
હમમ.
કે ભાઈ ક્લામેટ તો ચેજ ઠીહે છે ને ક્લામેટની તો મોટી તો ઠીકે આ તો ગોમડા રહીએ એટલે અમાર તો આ ખેતરમાં ફુવારા ચાલુ હે
અચ્છા અચ્છા તો બનાસકાંઠામાં તો બ ધા અમે ટપકસિચાય પધ્તિથી ખેતી કરેને પાસા
હા ભાઈ હો એ લોકો જોડે ઘેર ઘેર બોર હે પણ મારાડ એટલા હોશિયાર હી
હ
તો પોણીની ફૂલ બચત કરે ટપક જ વાપરવાની
ટપકથી બે વસ્તુ થાય એક તો તમારા પાળિયા જે રે ને એ વધારે થાય એટલે તમારો પાક પણ તમે વધારે લઈ હકો બીજું તમે મરચીગ ખેતી પણ કરી શકો એમ નીચે બીજી જેમની ખેતી કરવી હોય ને તો કોઈક વેલાવાળી ખેતી એ કરી અને ટપક ઘણો બધો ફાયદો થાય છે, ઓછું પાણી વપરાય ને વધારે ઉત્પાદન મળે એમ એટલે લોકો હતા ટપક ફુવારા આ બધું લોકો બોવ જ યુઝ કરે છે.
ફુવારામ તો ભય બધાને ઉપયોગ કરવા હોય તો ફુવારામ તકલીફથી જઈએ કે તમારા આઠ નવ વીઘા જમીન હોય ને આપડે એ દસ વિધા પકડી એ ત
જમીન
હમ દસ વીઘા જમીન હોય ને ભાઈ તમાર બોરનું પાણી હોય બોર નું પાણી ઉપાડી નાખે તો ચાલે ભાઈ ફુવાર ફુવારો ઉપર કોઈ મતલબ નઈને
પાછું બીજું તમારે શું થાય વરસાદના કારણે થઈને કદાચ તમારે આપે શું કેવાય વધારે હોય ને તો તમે સબસિડી સરકાર આલા અને વરસાદને અંદર પાણી ઓછું હોય તો તમારો સિંચાઈમાં બચાવ કરીને તમે ઉપયોગ કરી હકો એના માટે ટપકના પેલી બંને સારી રે એમ
પાઈ વાત સાચી પણ હવે હું ભાઈ પબ્લિકને તોમેય ખર્ચો પડે
ના ખર્ચો તો પહી એવું તો થોડું જો ખર્ચવા પડે ને પછી ક્યાં હતા તો કપાસની અંદર ગવર્મેન્ટ એ ચૌવુદ હજાર ની સબસિડી કોટન માટે નિયમ કર્યો ખબર છે, તમને?
હા આ વખતે કરે ને આપડે વાયો હક પા
હા હેક્ટર દીઠમાં ચૌવુદ હજાર રૂપિયા આપશે સરકાર
હ તો અમારે અમારે ત તૈ એક્ટર હૈ
કારણ કે આપડું શું આપડે આટલું બધું કપાસ વાહીએ છીએ ને તો હજુ આપડ બારથી આયાત કે લાવું પડે છે, એમ તો એટલા માટે કોટન્સ કરીને કોટન્સ કરીને એક સ્કીમ કાઢી છે, કે જેમાં ચાર કે પાંચ હેક‌ એ હેક્ટરે તમને ચાર પાંચ વિગ્યા તમને ચૌદ કે પંદર હજાર રૂપિયા. આપ સિઘરમેન્ટ સબ્સિડી.
ના જરૂરી હે ભાઈ આખા દુનિયાનું કપડું ભી ઇન્ડિયા બને
હ એમાં સુરતમાં તો સૌ થી વધારે કપડાં માટેનું બીસટમાં બીસ સિટી તો સુરત કહેવાય ને
અરે બીજી વસ્તુ ભઈ.
કોટન નું બહુ જ ચાલે ત્યાં મીલો મીલો બધું બઉુ ચાલે સા સાચા બહુ ચાલે.
અને બીજી વસ્તુ પહું પેળું નહિ જોવાનું તમારે. હા શું કેવાય. અ ઉદ્યોગ હોવથી વધારે કપડા નુ તો ભઈ આપડા બાજુ જ કે ગણા હે ને.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
સિત્તેર ટકા તો સુરત એકલું પ્રોડક્શન આલે અમદાવાદ ને બી.
હા સો ટકા.
હ બીજું બોલો.
બસ શાંતિ જ.
એવું એમ દફાવરા ભરવાનો પ્રોગ્રામ બનાવો.
હ સો ટકા ચલો એક વખત જ‌ઈએ આઇએ ગાડી બાડી લઈ.
ગાડી તો આપણા જો ગાડી તો આપણા જોડે હે.
એવું છે એમ નતો તો વાંધો જ નહીં આવે.
તો વસ્તા લોકેશન ફરતાઈએ થોડો મુડ બુડ ફ્રેશ કરતા આઈએ.
હા હા સો ટકા એ દમ.
આપણો મૂડ ફ્રેશ થઈ જાય આપણો.
હમ બરો અમે કામ કરી કરી કંટાળ્યા હોય તો મુડ તો સ્વિંગ થોડું તો કરવો જ પડે કોઈ. કે. આખી જિ આખો ટાઈમ શું પાછી ગરમી કેવી ઋતુ આ જાય ને ભઈ. એટલે તમાર વધારો કામ કરવામાં બહુ ઓછી મજા આવે ચુસ્તતા ને ચુસ્ત જેવું જોઈ. તમે સવાર સવાર માં કામ કરી શકો કારણ કે વાતાવરણ થોડું શું ઠંડા જેવું હોય ને. તમે સવાર સવારમાં થોડું કામ કરી શકો બાકી સાંજે તો પછી બપોર પછી તો કામ કરવું બહુ. કઠિન પણા
તાય તમારો ઓફિસ વર્ગે એટલે વાંધો નહી આવતો ભઈ.
અમારે આઉટ ઓફ ફિલ્ડ જવાનું થાય કોઈક વખત. એટલે એ વખત જબ્બર કાટું પડે કારણ કે રોડ ઉપર શું હોય ડામર કેવું હોય તપ. અને ડાબર ની ગરમી અને તમારી સાઈડ ઉપર ની જે તમે માટીની ગરમી બે વચ્ચે ફેર પડે એટલે તો તારમ ગરમીનું પ્રમાણ વધવાને કારણે શું હોય જો તો. શીશી રોડ બનવા માંડ્યા શીશી રોડ ના તપ કાચા રસ્તા રહે જ નથી. એટલે ગરમી એના પ્રમાણે થી વધી જાય પેલી જમીન શોષી લે ગરમી ના.
હાચી વાત અરે ભાઈ આમ તો હારું કન્સ્ટ્રક્શન માં રોડ લાઈનો દેશમાં હારી બની પણ ગરમી. ઉપર થી વધારી એમાં તો એનો ભાગ તો ભાઈ ડોમો ને બે ત્રણ ડિગ્રી તો વધુ ગણીએ ને.
હા સો ટકા સો ટકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના કારણ એ જ આ બધું થાય સૌથી વધારે થાય. જમ.
બહારના દેશો ભઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પણ અમે એ લોકો ઝાડને વાળ વાવવામાં એ. આગળ આઇ ને ઇન્ડિયા એવું નહી ઇન્ડિયા તો.
જો તમારું જેટલું તમે. ઇન્ફ્રાસ્ટ્રકચર વધારો છો એની સામે તમારા પર્યાવરણ ના બચાવવા માટેનું કંઈક ના કંઈક. પ્રયત્ન કરવો પડે વૃક્ષો વાવા જ પડે. તમે એક વૃક્ષ કાપો તો સામે દસ વૃક્ષ વાવો તો વરસાદ આવશે. વરસાદ માટેનું તો સૌથી બેસ્ટ વસ્તુ શું છે વૃક્ષો વધારો આવેલા હોય તો જ વરસાદ આવે. એવું કહેવત છે કે ઝાડ વધારારે હોય ત્યાં વરસાદ વધારે ખેંચયી આવે એમ.
પણ સરકાર ભ‌ઇ એવું કરે સરકાર ફોર લાઈન રોડ બનાવ તો એક વખત ફોર લાઈન બનાવી દે. પ એની સાઈડમાં ભાઈ આટલું બધું ફંડ વાપરા હે તો એક બે. કરોડ રૂપિયા ફંડ ભાઈ હું તો કહુ હ ઝાડ વાપરવામાં વાપરે તો હું થાયે. હું. ઝાડ વાપડવા ભાઈ હાલ દે આવી રીતે કોઈ પ્રાઇવેટ એજન્સી કરી નાખે ભાઈ સરકાર તાર તો એજસી રાખીએ કેાઈ તમારે જો જો રોલ બને એ બાજુમાં તમારે અ દસ દસ